હમ, શું કરે?
કઈ નહી, આ બેસી રહેેલું છું.
હા, બસ મેં બી બેસી રહેેલી છું. બધા પોતપોતાનું કામ કરતા છે.
હમ, આ વરસાદ પડે, એને જોયા કરતી છે. એટલે મને તારી યાદ આવી, એટલે તને કોલ કર્યો.
જોતી છે, પાછી મેં મમ્મી ને પૂછ્યું કે, આવી રીતે જ બધા દેશ માં બહાર બી આવી. વર્ષ થતો હશે કે.
એજ તો એ તો ન ખાલી આપડા એટલે હ એ શકે એ હો શકે કાલે મારી માસીને ફોન કરેલો તો એ તો મુંબઈમાં રહી ને તો એને મેં પૂછું કાલે આપડા અહં તો કાલ થી રાત્રિ થી વરસાદ પડતો છે ખબર ને હમણાં સુધી તો મને કાલે પૂછછું મ તમારે વરસાદ આવતો છે કે એ લોકોને તો જરાક બી વરસાદ નહીં મળે આપડા અહીંયા પડતો છે એ લોકોને અહીંયા ખાલી બપોરે પડેલો એ જ પછી સાંજે તો કહીએ જ નહી એકદમ ખુલ્લું ક્લીન વાતાવરણ ને આપડા યાં તો જઉ બધી જગ્યા પર પાણી પાણી ભરાઈ ગયેું છે.
કાલ થી પડતો છે ને જો આજ આજ બી આજ પડ્યા જ કરતો છે
એજ તો જરાક ભી અટાઈ પણ મળે
હમ
કંન્ટિન્યુ પતા
સ્લો થાય ફાસ્ટ થાય સ્લો થાય ફાસ્ટ થાય પણ બંધ નથી થયો
હમ
હમ
એ તો એવું હોય કોઈ જગ્યા પર પડે કોઈ જગ્યા પર નહીં પડે જ્યાં જ્યાં વાદળ હોય થ ભરાયેલા વરસાદથી
હમ
કેવું લજી કહે ક્યા વરસાદ ની પડવાનું બી
હા અમે બી એ વિચાર
કરવા પડે
હ
જોકે યુટ્યુબ છે જ આપણે એને પૂછી લેવા પડે ગૂગલ યુટ્યુબ હવે તો બધા આન્સર થાય જ આપ આપડ ખરી કરતા જ વાર લાગે
હા
તો કેવું બધું ભરાઈ જાય આ બધી જગ્યા પર
ઓય હા મે હવે પાણી નીકળવાવામાં ખબર નઈ કેટલો વાર લાગે
પાણી જોવા ગયેલા હતા એક રોડ પર આટલો મોટો ખાડો મારો પગંદર ઘુસી ગયો
હ
કો એ એમ કશે ત્યાં એવું કઈ બોર્ડ લગાવવાનું હોય કઈ કાટ તો કઈ બી ચેતવણી લખવાની હોય ને અયા ખાડો જ હ
હા
હા તો શત મેં ચાલતી હતી તો મારો પગનંદર ગીયો હતો મેં પડી જતી હતી તો અગર કોઈ ગાડી વાળો ઘ કર્યો તો અંદર તો નહી એક્સિડન્ટ થઈ જાય
હમ
આ સરકાર તો કામ ની છે જ ભ તો એવું જ કેવા પડે
હા
હડ તે દિવસે પેલું રથયાત્રા હતીને તો એના માટે જગપનાથ મંદિર પાસેથી યાત્રાયાત્રા નીકળે એમ કરીને બે દિવસ માં બ્લોક લગાવીને આખો રોડ મસ્ત ચમકાવી દીધો લાગે ભી નઈ કે કેવો રોડો તો ખબર ને કે આવો રોડ હતો છે કેટલો ખરાબ છેજ તો કેટલું ધૂળ ઉડે ત્યાંથી જાય કેટલા ખાળા ખરબચડા
હમ
ને આવે પેલું રાત યાત્રા હતી એટલે ઇમિજિયટલી બે જ દિવસમાં બ્લોક લગાવી ને મસ્ત ચમકાવી તોર રસ્તાને
ને મેં એમ કેવું જો રથયાત્રા નહી રહેતી તો હું એ લોકો કોઈ એવો જ રસ્તા રાખતે
એ તો એ લોકો જ જાણે એજ તો કેતા તો કેટલી વાર ઠોકાયા બી છે ખબર ને એક્સિડેન્ટ થેલુ વચ્ચે એનું આવેલું એક કાર વાળો ને બાઈક વાળો.
હા
અરે મેં બાર બે બ બાર દેશના બધા રોડ ને એમ બધું જોઉં ને તો મેં વિચાર કેટલું હારું
ક્લીન બધું આપડા જોવુ તો જોવા ની મળે.
તો એને કેટલું સ્ટ્રિક્ટલી ફોલો કરે અરે ગમે ત્યાં થૂકવાની કચરો નહી ફેંકવાનો અને આપડી જો
અહીંયા તો જ્યાં લગાવેલું હોય એવી બધી નોટિસ કે અહીંયા ગાડી પાર્ક નહી કરવાની અહીંયા થુ નહી તા એ બધું પેલા નો પાર્કિંગમાં બી પેલ્લા ગાડી મુકે જ્યાં ની થુકવાનું ત્યાં પહેલા થુંકહે.
હા એમ રૂલ્સ નામની વસ્તુ હોય એને માનવાનું હોય ને.
એ લોકોને ખબર છે કે કઈ થવાનું મળે નહી આને ફોલો ની કરીને એવું એમ કંઈક તો દંડ થવા જોઈએ કા તો તાત્કાલિક જ એ લોકો પરથી એનો દંડ લેવા જોઈએ. તો કઈ સજા કરવી જોઈએ તો બીજી વાર કોઈ એવું નહી કરે હમ.
ફ્રીડમ આપે એટલે ગલત ફાયદો ઉઠાવે આ લોકો તો.
ભારત ની જનતા એવી છે કે એકદમ એમ કોઈ વસ્તુને સિરિયસલી ની લે જે થડું હશે થશે એવી રી તે જીવે તો કઈ થાય ની કઈ થાય નહી એમ અહીંયા ફેંકી દે ની કચરો કોઈ થોડી જોવાનો છે.
જોવાનું છે કોઈ થોડી કઈ કેવાનું છે.
જો તેમાં આપણે બી આવીએ કઈથી કઈ વસ્તુ કોઈ દુકાન થી કઈ લીધું હોય તાજ આપણે ખાઈને તાજ કચરો ફેક કે એ એવા જ છે.
પણ હું કરીએ એ લોકો એમ સ્ટ્રીક્ટલી બધું એમ બનાવે રૂલ્સ વગેરે ફોલો કરે તો આપડે બી ફોલો કરહુ ને. અને આપડે એકલા ફોલો કરીને હું કરહુ.
થવાનું છે એ જ તો, તો તો પછી એનાથી કઈ થવા નહીં મળે બધા જ એવું સોચતા હોય વિચારતા હોય
હા
કે આવા રૂલ્સ ફોલો કરવાના છે આવું કરવાથી આવું થતું છે એવું બધાને બીક રેવા જોઈએ.
હમ જેમ બહાર હોય અરે મે એમ જોયલું એમ ફોન અ ફોનમાં કે બહાર તો એમ કઈ એમ ગમે તા કરે ને તો લો કોને તો પોલીસ ઉચકે લઈ જાય.
ખબર ને એવો રૂલ્સ છે રીતે કસે કોઈ કચરો ની ફેકે તાત્કાલિક પોલીસ આવી જાય એવું તેવું બધું હવે આ રીલ્સ માંને એમાં જ જોયેલું છે.
હા તો મેં વિચાર્યું આવું કઈ અહીંયા હોતે તો અ ભારત પેલા જેવુ
હા એટલું બધું એટલું બધું બી સ્ટ્રીક નહી પર થોડું ઘણું તો ઓછું થાય ને અહીંયા તો જેવું ઘર ની બહાર ની કળે એટલે આ બાજુ ભી કચરો જોવા મળે અને આ બાજુ ભી કચરો જોવા મળે. બધું ગમે
એમ જરા કે એમ ક્લનિંગમાં આગળ રેવું જોઈએ.
હા ક્લીનિંગમાં તો મેં બી માનું કે એટલું આપણું સ્વચ્છ. નહી મળે આપણો દેશ એ કે બધા પોતપોતાની મન મરજી કરે
હા બધું બધું બ બાકી બધું બરાબર છે બસ આમ જ.
હજે અમારા પાછળ ભૈયા બિલ્ડિંગ છે આટલું મોટી એ લોકો બિલ્ડિંગમાં બરાબર તો લોકો જરાક કચરો નીચે એ લોકોનો સાફ કરે બધું આમ તેમ. જે કઈ કચરો હોય તેને કચરા પેટીમાં નાખવા જવાનું હોય ને.
હમ.
પાછળથી બાલ્કની માંથી બહાર ફેંકી દેઈ. એટલે કામ થઈ ગયું એ લોકો નુ તો ક્લીન થઈ ગયું પણ નીચે પા છુ ગંદુ થાય. તે કોણ એ લોકોને કચરો તો નીચે જ આવે ને એ લોકો એ લોકોનું ઘર સાફ ગંદો એ લોકોનો ઘરનો કચરો ફેકી દીધો એ લોકો ના ઘર માંથી કાઢી ને પણ જા ફેકએ ત તો ગંદુ થાય. ન એવી જગ્યા પર ફેકે જાતી. કોઈ ઉપાડડી બી નહી લઈ કોઈ કચરા વાળા લઈ પણ નઈ જાય એવી જગ્યા પર ફેકે.
હમ.
આવું બધું છે અમારા અહિયાં તો.
હવે તો બદ.
આને કોણ હમજાવે.
અરે અમારે અહીં બી એમ હામે બધા એમ બહુ કચરા ફેંકે તો ના પડે કે નહીં ફેંક. પણ ની તો બી બઘા ફેકી દે. મુકી ને જાય અરે બિલ્ડંગ માંથીજ હા અરે ના પાડે ને તો રાતના ફેકીને ભાગી જાય.
હા આવું આવા પાછા અ એક્સ્ટ્રા દિમાગ ચલાયા પર એવું નહી કે હજી થોડોક બે ચાર કદમ ચાલી ને જે આ કચરો ફેંકવાની જગ્યા જે બનાવેલ જમી ને તા જઈ ને ફેક. કેવું એવું નને બરા દિમાગ ચલાવા હો કે કોઈ ની જો એ રીતે ફેંકવું રાત ના ફેંકવું
હમ અરે મેં એમ કેવું. કે તમને જ રહેેવાનું છે તો ક્લીન રાખો નહી બીજા કોઈ થોડી ને આવા રહેેવાનું છે.
ખબર ને યાર જરાક આપડે ઘરનાળાના આગળ જાય. એની લેફ્ટ સાઈડ પર જથી પેલું ટ્રેનની ઉપર જવાય ટ્રેનની પટરી પાહે ત્યા કેટલો કચરો ફેંકતા તા. તો તા ચે હું પેરુ ખબર તા. બધું ક્લીન કરાવી દીધું ને ત્રણ ચાર ઝાડ એમ રોપી દીધા પેતા પેલા એના કુંડા આવે ને એમાં કે હવે કોઈ કચરો ની ફેકે એમ કરીને તો બી બધા એટલા મહાન કે એને સાઈડ હટાડી દીધું અને તો બી કચરો ત્યાંજ ફેકે તે જે પેલા ઝાડ ઉગાવા કે હારું દેખાય એના માટે કે કોઈ આ કચરો નહી ફેકે તો બી નાજ ફેકે આ વાત છે તો હવે આપડે હું કરીયે. કોઈ એના માટે કોઈ સત્રીક રૂલ કાઢવા પડે તો જ કઈ થાય.
હા. તો એ તો કે બહુ મહાન છે.
એજ તો. ને ખબર નહિ હું જોઈ હું ગલું કે બધી જગ્યા પર એક જ હાતે વડે રોડ બનવાનું હું ચાલ થઈ ગયું બધા તા બંધ કરી દીધા હવે કા થી આવવાનું જોવાનું જો જયારે કઈ નઈ કરે ત્યારે કઈ કરે જ નહી હવે બધા નો સાથ તે બનાવે તો હવે જવાના કાથી માણસ પડીને જાય ત્યારે
હમ.
તે ભી યાર, અને હું કેવાય, એલુ આવે તે. ચીકણી, ચીકણી આવે તે, બધા વોટ આપે, હ હ, ત્યારેજ આવું બધું કરે એ લોકો.
હમ્મ.
ને તો એના આટલા ઓ દિવસ સુધી કરતા હતા કે, કઈ નઈ કરે.
હા
હવે એ લોકોને ખબર છે, કે બધા વોટ આપશે એટલે હા. તો એવું તો પર કેવું કે, બધા રોડ હાતે જ બનાવાના. ખબરને કેટલી પ્રોબ્લેમ થતી હતી આવા જવાની, બધા રોડ બંધ કરી દે તો.
હા.
અને જ્યાં એકચુલીમાં જા બનાવાનું છે તા તો કોઈ બનાવતુંજ ની મલે, તા હજીબી એવો જ રોડ છે, ખાડાખડબડ દા વાળો, કીચડ વાળો, ને અવળે વરસાદ માં તો એવા રોડ પર જાય તો. પડીજ જવાય એવું કામ.
હમ્મ.
પતા નહી ક્યા હોગા અપને દેશ
સંયમ, જોઈ હવે હું થાય.
હવે સરકારના હાથમાં છે, સરકાર એના માટે શું નિર્ણય લે, હવે એ તો એના પરજ આધારીત, આપડા બેના ડિસ્કસ કરવાથી તો કઈ થશે નહી. ને આપડે બેજ જન મલી ને બી હમ્મ, અગર મારા પર કોન્ટેક્ટ નંબર હતો તો મેં ફોન કરીને કે દેતે મારી વાત. તો એજ તો છે, કે આપડે આપડું જે કહેવાનું છે, તે ત્યાં હુધી પોહોંચી જ ની હકે, તો એના પાહે.
હા, ને આપડી વાત ભી ની પોચહે.
ને એને હમજ બી ની પડે, કે આપડે હું કેવા માંગતા છે.
પેલી વાર આપણને જ ની હમજ પડે હું કેવા માંગતા છે.
એજ તો, કદાચ આપણને સરકાર બનાવી દે તો, આપણા હાથમાં દેશ ચલાવા સોંપી દે તો.
તો બધા રસ્તા બની જાહે.
બધા રસ્તા હું, બધા એકદમ, આને હું કેવાય, આપડે બે હજાર સીતેર મા જીવહું.
હમ્મ.
એવાલી ટેકનોલોજી લાવી.
પેલી જાપાન જઈ.
હ એજ
એ લોકો ખબર ને જીવેકા હોયને, અ છવ્વીસ માં, ને ફેસિલિટી તો સિત્તેર સિત્તેર એસી ની હોય.
એટલે જ તો કીધું, કે આપડા બે ના હાથમાં સોંપી દે તો દેશ ચલાવા મા તો આપણેે બે જણ બે હજાર સીતેર જેવી રીતે ફેસેલિટી બધું હવે એ લોકોના જેવું તો, આપડા અહિયાં પોસિબલ છે કે? આ ફિલહાલ મારાજ ઘર ઘરના આયાં હામે પાણી ભરાયેલું છે, એને જોઈને જ વિચાર આવતો છે, કે આ પાણી જ નથી નથી નીકળતું, બે હજાર સીતેર જેવી ફેસેલિટી કાથી આવહે.
અને એ એ લોકોમાં કેટલો એમ દિમાગ છે, કેવું કેવું બનાવે, અરે ખબર એમ ઊંધી ટ્રેન ચાલે તે તા તો.
હજ નેતો
હમ્મ.
આપડા આયાં તો ઇન્ડિયામાં ખાલી આપડે એક પેલું એ રોબર્ટ લોન્ચ થેલું છે.
અરે, ન્યા હમણાં પેલી હાઈડ્રોજન ટ્રેન નીકળી તે. પાણી થી ચાલે એવી.
એ તો મને ની ખબર.
અરે હમણાં નીકળેલી છે, એવી ટ્રેન.
અ, હ, એવું કે, નઈ ખબર જોવા પડશે.
કોઈ પોલ્યુશનની, કોઈ ધુમાડોની.
આપણા ઈન્ડિયામાં ટેલેન્ટ તો છે, પણ એને બતાવવાનો કોના પાહે ચાન્સ ના મલે.
કઈ તો ટેલેન્ટસ તો બધાનામાં.
હા, એતો છે જ.
એ શું કરી શકવાના આપડે તો.
હમ્મ.
આપડે બી આપડો ટેલેન્ટ બતાવા પડે.
કઈ કરી ને.
એ
હમ્મ.
કરવા પડશે કઈક આપડે ભી.
કઈ ની તો મલીએ.
ઠીક છે.
હમ્મ બાય.
ચાલ તો મૂકું હું બાય.
હમ્મ.